અરે બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં
અવેવે તમને લાગે છે કે ગુજરાતી ઘરમાં સવાર ની શરૂઆશે એ ઘર દોરી લાગી છે
મને તો લાગે છે સવારની ચયા વગર દિવસની શરૂઆત જ ના થઈ શકે
અમે બિલકુલ સાચી વાત કહી ઘણી જગ્યા એલાર્મ કરતા પણ પહેલા ચાની સુગંધ ઘરમાં ફરી જતી હોય છે
હા ખાસ કરીને સંયુક્ત પરિવાર હોય તો રસોડામાં સવાર થી જ હલચલ શરૂ થઈ જાય
તમારા ઘરમાં સવાર ની ચા કોણ બનાવી છે
અમારા ઘરમાં વારા ફરતી હોય છે પણ મોટા ભાગે મમ્મી સવારે ઉઠી ને ચા બનાવે
તો તમે ચાહ સાથે શું લેવાનું ગમે છે તમને
મારી પસંદ તો મસ્કા બંધ અથવા ખાખરા છે તમને
મને તો ગરમ ચા સાથે મારી બિસ્કીિટ જ ગમેી
ગુજરાતી લોકોની વાત કરો તો દરેકની ચની રીત અલગ હોય છે
સાચી વાત છે કોઈ આ દિવાળી ચા પી પીવે છે કોઈક મસાલા પીવે છે
અને કેટલાક લોકો તો તુલસી અને ફુદી ન પણ નાખે છે
હા અને વરસાદ ના દિવસે તો આતુવાળી ચા ની મજા જ કઈક અલગ છે
સવાર ની ચા માત્ર પીણું નથી એ તો વાતચીતનોો પણ સમય હોય છે
સાચી વચચી ઘરના સભ્યો એક સાથે બેસી અને દિવસ ની યોજના કરી હતી
કોઈ ઓફિસ ની વાત કરીે કોઈ શાળાની
અટ કેટલાક લોકો તો ચા સાથે અખબાર પણ વાંચે છે
હા મારા પપ્પા રોજ ચા સાથે સમાચાર વાંચે
પહેલાંના સમયમાં અખબાર વગર સવાર અધૂરી ગણાતી હતી
હવે મોબાઈલ આવી ગયા છે ને પણ ચાણું મહત્વ તો એનું એજ છે
હમ ચ્યા લોકો ની
હા સવારે બે મિનિટ સાથે બેસીને વાત કરવાથી સંબંધો વધુ મજબૂત બને
હવે ગામમાં ને કે સવાર ની ચા થી મન તાજું થઈ જાય છે
અરે હા ચોક્કસ રાત્રિની થાક પણ ઓછી લાગે
ઓ અને ઘણા લોકો તો કહે છે કે પહેલી ચુસ કે સાથે જ ઉર્જા આવી જાય છે
મને પણ એવું જ લાગે છે
ગુજરાતમાં ચાની દુકાનો પણ સવારે વહેલી ખુલી જાય છે
કારણ કે સવાર સવારની ચા ની માંગ ખૂબ જ વધ વધુ હોય છે
અને ઓફિસ જતા લોકો પણ રસ્તામાં ચા પીતા હોય છે
કેટલાક લોકોના મિત્રો સાથે રોજના ચા પોઈન્ટ હોય છે
ચાની તો વાત કરવી જ અલગથી ચા ની સાથે ઘણી વાર રાજકારણ થી લઈને ક્રિકેટ સુધીની વાત થઈ જાય છે
અને ઘણી વાર મજાક મસ્તી પણ પણ ચાલે
તમારા માટે
આપણે તો દૂધ સારી રીતે ઉકાળેલું હોય થોડું આદુ હોય અને મીઠા સંતુલન હોય
હા મને પણ લગભગ એવી જ ગમે છે
ચા બનાવવી પણ એક કળા છે
ખુબ જ સાચી વાત છે એક જ રીતે હોવા છતાં દરેક ની ચા નો સ્વાદ અલગ અલગ હોય છે
કારણ કે તેમાં પ્રેમ અને આદત બંનેનો ફરક હોય છે
ગુજરાતી ઘરમાં મહેમાન આવે તો પણ પહેલા ચા પૂછવામાં આવી છે
હા ચાલીસો એ તો સ્વાગતની પહેલી પંક્તિ છે
આ પરંપરા ઘણી સુંદર લાગે છે
કારણ કે ચા સાથે લાગણીઓ પણ પીરસવામાં આવે છે
સવારની ચા થી ઘરમાં સકારાત્મક વાતાવરણ પણ ઉભું થાય છે
અને દરેકને લાગે છે કે નવો દિવસ સારી રીતે શરૂ થયો
એટલે તો ગુજરાતી ઘરની સવાર અને ચા એકબીજા સાથે જોડાયેલા છે
બિલકુલ ચા માત્ર પીણું નથી એ ગુજરાતી જીવનની એક સુંદર પરંપરા છે
આપડી જ્યાંથી વાત છોડી હતી ત્યાંથી આપણે આગળ વધી કમે ચા ક્યારે પીધી હતી
હા મને લગભગ શાળાના દિવસો યાદ છે પેલા તો મને દૂધ આપવામાં આવતું પણ ધીરે ધીરે ચા નો સ્વાદ ગમવા લાગ્યો
મારા સાથે પણ એવું જ કઈક બન્યું હતું પહેલા મોટા લોકો ની જોઈને ઉત્સુકતા થઈ થતી હતી
ચા ની વાત નીકળે એટલે યાદો પણ તાજી થઈ જાય
સાચી વાત છે. ખાસ કરીને ગામની સવાર હોય તો તો અલગ જ માહોલ હોય છે.
કેમ કે પક્ષીઓ નો કલવર ઠંડી હવા અને એની જોડે ચની પિયાલી.
શહેરની જિંદગીમાં એવું શાંત વાતાવરણ ઓછું જોવા મળે છે.
પણ જાતો જ શહેર અને ગામમાં બંને એક સરખી રીતે જ જોડે છે. ને
સાચી વાત જી તમને શું લાગી હતી કે સવાર ની ચા વગર લોકો ન મૂડ અલગ હોય?
હા ઘણી વાર કેટલાક લોકો તો કહે કે ચા પેલા વાત ન કરો.
આ વાત ઘણી જગ્યાએ સાંભળ
જ્યાં લોકો માટે એક નાની પણ મહત્વપૂર્ણ આદત બની ગઈ છે.
આ તો પણ જીવનની વ્યવસ્થિત બનાવતી હોય છે.
બિલકુલ સવારે ઉઠો તૈયાર થાવ. અને ચા સાથે દિવસની શરૂઆત કરો.
કેટલાક લોકો ચા સાથે પ્રાર્થના પણ કરે છે.
આ સવારની શાંતિ માં પ્રાર્થના અને ચા બંને મનને શાંત કરે છે.
ગુજરાતી ઘરમાં સવારે રસોડામાં ઘણી ગતિવિધિ હોય છે.
ચા, નાસ્તો, ટિફિન અને ઘરના બીજા કામો સાથે સાથે ચાલતા હોય છે.
આ બધાની વચ્ચે પણ લોકો બે મિનિટ ચા માટે કાઢી જ લે છે.
કારણ કે સમય ઘણો ખાસ હોય છે.
તમને કઈ ઋતુમાં ચા વધુ ગમે?
મને તો વરસાદ થાય. અને શિયાળો બંનેમાં ખુબ જ ગમે.
શિયાળામાં તો ગરમ ચા હાથમાં હોય તો આનંદ જ કંઈક અલગ છે.
અને વરસાદમાં બારી પાસે બેસીને ચા પીની. પણ મજાની હોય છે.
ચા સાથે પકોડા હોય તો તો વાત જ પૂરી થઈ ગઈ.
અરે હા ગુજરાતી ઘરમાં વરસાદ અને ચા નું ખાસ જોડાણ હોય છે.
આજ કાલ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો પણ અલગ પ્રકારની ચા પીવી જોઈએ.
જેમ કે ગ્રીન ટી, હર્બલ ટી અને ઓછી ખાંડ વાળી ચા પણ લોકપ્રિય થઈ ગઈ છે.
પણ પરંપરાગત દૂધ વાળી ચા નું સ્થાન તો અલગ જ છે.
તેમાં ઘર જેઓ સ્વાદ અને લાગણી હોય છે.
હમ્મ સાચી વાત છે. તમને લાગે છે કે ચા લોકો વચ્ચેનું અંતર ઘટાડે છે.
અરે હા ચોક્કસ. ઘણી મિત્રતાઓ ચાની ટેબલ પર જ શરૂ થઈ હોય છે.
ઓ હા એટલે એકબીજા જો તમે વાત કરો તો તમારી મિત્રતા વધી જાય. ઓફિસમાં પણ ચા ના વિરામ દરમિયાન લોકો સારી રીતે ઓળખાય છે.
હા કામ વચ્ચે કામ વચ્ચે થોડો આરામ પણ મળી જાય છે.
હમ્મ અને સવારની ચા સાથે દિવસ નું આયોજન પણ કરવું સારી આદત છે.
કારણ કે મન શાંત હોય ત્યારે સારા વિચારો આવે.
સાચી વાત છે ઘરના મોટા લોકો પણ આ સમયે ઉપયોગી સલાહ પણ આપે છે.
અને નાના લોકો પણ તેમાંથી ઘણું શીખે છે.
અ આજના ડિજિટલ યુગમાં પણ ચા નું મહત્ત્વ ઓછું નથી થયું.
બિલકુલ નથી. ટેકનોલોજી બદલાય છે પણ અમુક આદતો. અને અમુક લાગણી એ કાયમ માટે જીવંત રહે છે.
મને લાગે છે કે ચા એક પ્રકારનું સામાજિક બંધન છે.
હા એક કપ ચા ઘણી વાર લાંભી વાતચીત કારણ બની જાય છે.
સાચી વાત છે ગુજરાતી સંસ્કૃતિ માં તો આરતીથ્ય નું પણ ઘણું મહત્વ છે.
રહા અને થી શરૂઆત ગણી વાર ચા થી જ થાય છે.
બિલકુલ સવારની ચા સાથે શરૂ થયેલો દિવસ ઘણો સારો. અને ઉર્જાવાન બની શકે છે ફરી. આપણેે આવી જ રસપ્રદ વાત કરવા મળીશું.
ઓકે આભાર.
આભાર